કેમ છો બસ મજામાં હા હુ પણ મજામાં. હ તમે કેમ છો અમારું વેકેશન સારુ બસ હવે આ પાછી આવી અને ઘરની થોડીક આપડા મહિના પર થી ઘર બંધ હતું થોડી ઘણી ઘરની સાફ સફાઈ કરતી કરતી તો એમાં છે ને મને મારા અ જૂના ફોટો મળ્યા તો મને એ દિવસો યાદ થઈને મને ખુબ જ મતલબ આમ થયું કે કેવા એ પણ દિવસો હતા નહી આપણા
હ સાચી વાત એ તો કઈ અલગ જ હતા દિવસો
હા તો તમારો કોઈ એમ સાચો મિત્ર હતો કોણ હતો
એમ અમારું તો કઈ સારું જ આમ ગ્રુપ હતું આમ અલગ જ સાથે જવાનું સાથે આમ મસ્ત કેફેમાં જવાનું આમ કઈ અલગ જ હતા એ દિવસ તો હવે તો લાગે એ દિવસ ક્યારે આવે ને ક્યારે આમ લે ક બધું યાદગીરી જ રહી ગઈ છે
સાચું કી તું મારે પણ હું જયારે અ ચોથા પાંચમા ધોરણો ભતી હતી ને એ સમય મારા બે ખાસ મિત્રો બની ગયા હતા તો સ્કૂલમાં એક જ ક્લાસમાં હતા પછી ધીમે ધીમે સાથે ભણતા હતા રમતા અને બીજા ને મદદ કરતા હતા આમાં અમારી છેને મિત્રતા હતી ને તે ખુબ જ મજબૂત બની ગઈ હતી
સાચી વાત જીવનમાં મિત્ર તો હોવા જ જોઈએ એમ લાગે એલોકો આગળ તો લાગે જીવન અધુર જ છે
સાચું કીધું અને જો સાચો મિત્ર હોય ને એ આપણને સુખ દુઃખ બંનેમાં છેને સાથ રહે અને જયારે કોઈ મુશ મુશ્કેલી આવે ત્યારે તે હિંમત પણ આપે છે અને અ આપણને કઈ અ યોગ્ય સલાહ પણ આપે છે
હા તો સાચું કીધું તો મને બી આટલામ ક્યારે જોઉું ને તો આટલ આમ હમણાં ના બધા જો યંગસ્ટર ને ને લોકોને જોવ ને તો મને બી એટલું બધું યાદ આવે ને કે ક્યારે પાછા મળીએ ને ક્યારે દિવસ પાછા આપણે યાદ કરી એમ લાગે કે એક દિવસ આમ ગો પવાનું છે આમ બધાનું
હ હ સાત ચુંકી દે તો કરવું જ જોઈએ હા એ તો તમે સાતું કીધું જો હમણાં પણ બધા કોન્ટેકમાં તો છે જ છે બધા પોતતાની લાઈફમાં બીઝી થઈ ગયા કોઈ બીજે સાચરે આમ તેમ તો એમાં મળવાનું બહ ઓછું છે બું છે પણ આજે પણ એ દિવસો ત્યારે યાદ કરીએ છીએ ત્યારે બહુ જ મતલબ આમ સારું લાગે છે અને કે રીતે સાથે મળ સા સા સાથે રમવા જતા હતા પિક્ચરો જોવા જતા હતા અને ક્યારેક તો અ ફેમિલી સાથે બહાર પણ અમે લોકો તો જોડે ફરવા પણ જતા હતા એ મતલબ કેવા દીવ વસો હતા હવે તો એવું કઈ કઈ રહ્યું જ નથી આજકાલના છોકરાઓને જોતા હોઈએ છે એટલે તો કેવી રીતે કરતા હોય
તો તો સાચી વાત અમારે ભી એટલું આમ બધું આમ ફ્રેન્ડનું બોઉજ હતું અને અમારા મમ્મી પપ્પા એ લોકો આટલા સારા આમમ આટલુ સારું હતું ને એ લોકોનું કેમ કે એ લોકોને બી બહુ ગમતું અમારે ફેમિલી જોડે મમ્મી પપ્પા જોડે કોને એ લોકોને મારી મમ્મી પપ્પાના હાથ મતલબ મમ્મીના હાથના ખાવાનું એમ બઉ ગમતું રાત ના બેસીને આમ ગપ્પા મારવાના અને અમે બી જતા ને એ લોકો બી આવતા અમારી જોડે આમ હા
ૌ મોતેકં સમય એ બી પકડી રાખે છે
હા તો સાચું કીધું કેવ ને એ દિવસ તો કઈ અલગ જ હતા હજુ બી આમ અમે ભી ઘણા બધા હજુ દોસ્ત અમે લોકો ભી આમ જ જો ભઈ આમ છે કોન્ટેકમાં તો આમ ઘણી વાર તો આમ રડું આવી જાય કે ભઈ એ દિવસ ને હમણાં ના દિવસ ક્યારે પાછા હ
હ
તો આમ બધામ સાથે કઈને કઈ આમ બનાવીને લઈ આવતા કશે આમ જતા તો બી આમ
કો હલો હા હા તું કોઈ વારા થઇ શકે મિત્રો જોડે આમ કો વાર આપણને મતભેદ પણ થઈ જાય તો એ સમયે ફક્ત છે ને શાંતિથી વાત કરવી જોઈએ ગેરસમજ દૂર અ કરવી જોઈએ અ ગુસ્સો રાખવો નહી જોઈએ ને જે કઈ પણ વાત ફેસ ટુ ફેસ આવીને અ પૂરી કરવી દેવી જોઈએ તે છે ને ફ્રેન્ડશીપ વધારે લાંબી ચાલે અને અ સાચો મિ ત્રો છે ને જીવનમાં અ સફળતા મેળવવા માટે ખુબ જ મદદ કરે છે
સાચી વાત કીધી તો અમારું તો આમ એટલામેં ગ્રુપ હતું એમ અલગ જ ગ્રુપ હતો હજુ બી ઓલું કઈ ફ્રેન્ડશીપ ડે આવે તો અમારો ફિક્સ બધા અમે લોકો વિડીયો કોલ કરીને ગ્રુપ કોલ કરીનેમ બધા એ બીજા તેમ આમ માં જોડાઈએ ને આમ હસી મજાક કરીએ
હા
છે જે અમારા બે ત્રણ દોસ્ત છે જે જે આમ મળે બાકી બિચારા બધા તો અલગ અલગ આમ કોઈ ક અહં લગ્ન થઈ ગયા કોઈ ના અહિયાં લગ્ન થઈ ગયા આમ
હ તો બ થાય છે છોકરાઓ તો પરિવાર મળી પણ નઈ છે પણ આપણે છોકરીઓનું થોડું ઓછું થાય છે અને જો એક સાચો ફ્રેન્ડ તો છે ને એ જ હોય કે આપણને છે ને પ્રોત્સાહન આપે અને જે ખોટા રસ્તા જવાથી બ અને આપણને સારા કામ માટે પ્રેરણા આપે હું અ તમને છે ને એક મારી એક સ્ટોરી બતાડો તમને મારીૂ ન એક કિસ્સો થ હતો
અચ્છા હા બોલો બોલો
હ એમાં શું થઈ ગયું હતું કે મારી જોડે કે મને છે ને શું કેને એક્ઝામ ના વખતે ટાઈમટેબલ લખવામાં કઈક મિસ્ટેક થઈ ગઈ હતી તો મે જાણે કે કાલે તો હતું એસએસ નું પેપર અને હું આજે હિન્દી નું બધું ભણીને જતી રહી પછી જયારે હું હા પછી જયારે હું સ્કૂલમાં ગઈ ને બધા એસસની બુકો લઈને વાંચે મેં બધાને કીધું આ શું છેસું વાંચો છો હિન્દી છે તો કે ના ના હોય તો એસએસ નું પેપર ન હોય એટલી કે મારું તો પસીના પસીના છૂટી ગયા કે હવે હું શું કરું મે તો ભણ્યું પણ નથી અમને અને તમને તો ખબર જ હશે એસ એટલે કેટલું અઘરું હતું હમ પછી તે ટાઈમે મારા મિત્ર એ મને કીધું કે તું ગભરાઈશ નહી હું છું અને કઈ પ્રોબ્લેમ હોય આમ તેમ હોય તો તું મને કે છે હું તારી મદદ કરીશ તો પેપર લગતા ન સમય થયો માનેય તો જેટલું આવડ્યું કેટલ આતાામ ભણવાવામાં થડા સારા જ હતા આપણેે પણ એટલે આવડતી એ હું તો લખી દીધું પર જે મારો મિત્ર હતો ને મારી પછાડી બેઠેલી હતી એ મને બહુ સપોર્ટ કર્યો અને મને કેટલા બધા જે ક્વેશ્ચન આન્સર હતા ને એ સમયે એણે મને બતાવ્યા મતલબ એ અગર તે વિશે નહી હોતે મારી પછાડી તો કદાચ હું પરીક્ષામાં ફેલ થઈ ગયો પણ એના કારણે મેં એ પેપરમાં પાસ થય એટલે મિત્રતા ખુબ જ મહત્વની છે એ આવા સમય પણ આપણનો સાથ આપે અને એણે મને આમ કીધું કે તું ગભરાઈશ ન હું છું એ પણ એક ખ મોટી વાત છે
એ લોકો તો એમ કે ને ત
એ જો હોય ને હ અને સાચો મિત્ર તો એ જોઈ જે મુશ્કેલી ના સમય પણ આપડી સામે ઉભો રહેે
તો સાચી વાત એમ ઘણી વાર ઓલું કે ને તારક મતા જોઈ એ લોકોનું આમ ટપુ સેના ની કેવી આમ એ જોય તો એમ દિવસ યાદ આવી જાય આપણા મિત્રતાના કે ભાઈ કેવી હલ્પની દોસ્તીને કેવી જીવન હોવા જ જોઈએ મિત્રો તો
હા એ ખુબ જ હોવા એયા
તો એમ લાગે લાઈફમાં શું કે લોંગ હોય કે નહી હોય પણ ફ્રેન્ડશીપ તો એમ કે ને મિત્ર તો હોવા જ જોઈએ લાઈફમાં કેમ તો
સાચો મિત્રો હોયને એકબીજા ને મદદ કરવામાં પણ આગળ આગળ વધે છે
તો આપણને ભી આમ કઈ અલગ જ આમ અંદરથી આમ ગર્વ મહેસૂસ થાય કે ભાઈ આમ છે ભ આપણા ભ આમ બહુ સારા સારા
હા હ તો સુરત જતી રહી ને
હવે તો બચ્ચા લોકોને બી એટલું બધું આમ કેવું બચા લોકોને બી આટલું બધું એમ શું કેવું હલો
હલે જ ત્યારે મારા મિત્રો મારા ઘરે સુધી બોલાવા આવતા હતા જતા હતા વાતો કરતા કરતા ખુબ જ મજા આવ બે દિવસો પાછા ક્યારે આવશે એ તો વિચારીને જ થોડું આંખમાં પાણી આવી જાય છે આજકાલના જે જનરેશનની મિત્રતા છે એવી નથી જેવી આપડી હતી સાંજ નાં પોરમાં પાછા સ્કૂલ થી છૂટીને આપણે કેવી રીતે બધા ફળિયા માં મળતા હતા બેસીને વાતો કરતા રાત્રે પણ આપણે ફૂડ પેકેટ રમતા હતા
હા તો મેં તો એવું કયો ને એ દિવસ જ કર્યો અમારા છોકરા છોકરા જો ને મારી છોકરી જ હજુ તો સ્કૂલ કેટલા સાત વર્ષ સુધી એક જ સ્કૂલમાં પને હવે એને બીજી સ્કૂલમાં મૂકી તો મને આમ ચાર દિવસ પેલા એટલી રઈડ ત્યાં બેસીને બાર વાગે સુધી રહીડી તો મેં કીધું શું થયું દીકરા તો એમ કે મમ્મી મને મારા બધા મિત્રો યાદ આવ્યા કરે મને આ સ્કૂલમાં નથી જવું તો એમ લાગે કે એે લોકો માટે બી કેટલું મહત્વ છે આમ
કદાચ એ જેમ આ સ્કૂલમાં ભરી એટલા બધા ના મિત્રો બન્યા છોડું પડ્યું ને પણું વિચારને આપડ કેટલું આપ તને કેટલું સમજાઈ ગયું હશે આપણે કેટલું છોડ્યું છે
હા તો
એટલે અ લાઈફમાં એક તો સારો મિત્રો હોવો ખુબ જ જરૂરી છે
તો એ તો ટાઈમ જ કે અલગ તો એમ લાગે સ્કૂલ બી અડધી વાર તો આમ ત્યારે આમ સ્કૂલ બી હવે કોઈ દોષ નહી જતો તો એના લીધે બી બધા આમ સ્કૂલ નહી જતા કે એ નહી જાય તો મેં બી નહી જવાનો એમ મમ્મી ને એવું કે ડાડ બી આમ હમ એક વાર ગુસ્સો કરતા મમ્મી ભી
આમ યાદ આવે દિવસ તો બધા